એ ગ વાતાવરણ આવે વાતાવરણની અંદર એવું બધું સારું એવું પ્રદર્શન કરે એવું ગટર બટર આવેલો હોય છે. જે પ્રદુષણ વધારે કરતા હોય ગટરા આવે એ નિ મચ્છર આવે. એ મચ્છર તો હિરા આપણને જે રોગ લ બિર મચ્છર બંંધ. જેથી કરીને આપણને રોગ પણ થતો હોય છે, અલગ અલગ પ્રકારના એવા ત હોય એવી એવી અલગ અલગસી આપતી હોય છે, એવી ઊંડી ઊંડી એવી જાણી જા ખાંસી આવતી હોય છે જેની અંદર અલગ અલગ પ્રકાર ન એવું. એવા રોગો એવા હતો યાથી એટલું બધું એવું તણાવ ને એવું બધું એવું એવું બધું એવું એવું બધું એવું એટલે શું કેવું તમે. એ બધું પાણી આવેલું ગંદકી પાણી ગંદકી મ મ વા તો જ શું કરવા ને મારો બેકગ્રાઉન્ડમાંચ તમ બોલતા જ નને એ લાગે. હું જ એવું લાગે છે, હલો હ. હા તો તમે જે એવું તમારું એવું ચે એવું મોટું કરીને તમે પડ્યા છો. અને એ ત્યાં શ. એટલે તમે થોડું મોટું આમ તો પડો તો મારી. થઈ શકે છે આપડે ગમ નથી મો મો. એની અંદર એવો વૃક્ષો આવેલો આપડે. વૃક્ષ આવેલા છે ત્યાંથી જે- મોહણી ની અંદર જે પણ સારો એવો બગીચો બનાવવામાં આવે. સારી રીતે એવું શકારમાં આવતું. એું આપ મહત્ અલ કરી શકાય, પ જે એવોમ તો જાડ વાવવામાં આવે ત્યાંથી કરીને. જે વરસાદ વરસાદ આવતો હય છે. અવસ્થા પાસે દ જેની અંદર જે હ તો આપ ઉત્પાન, એના કારણે જે વાયકલો જે શિખાવતો ને તેને એના લીધે જે મે હોય છે મે વરસાદ એ વરસાદ આવવાનું પણ બંધ થઈ જતું હોય છે જેના કારણે સામનો એવું કરવા પડે.
મગફળીનું કારણ એવું બની જતું હોય છે કે જેથી કરીને આપણે મગફળી વાવીએ. અત્યારે એક મસ્ત સારું વાતાવરણ બણે. અનેને પછી એવું થતું હોય કે તમે શું પણ હો તમે શું પણ અમે તમામ શું વાત કરું કે જેથી કરીને એક એક મગફળીનો છોડ હોય છે છોડ ને મોટો કરવામાં આવે છે મોટો કરીને એનો પછી બેહાડવામાં આવે છે બેહાડ્યા પછી જેનું વાવેતર કરવામાં આવે છે પછી જેનું માર્કેટમાં ભરાવામાં આવે છે માર્કેટમાં વાળા ત્યારે કવા રીતે લેતા હોય છે કે જેથી કરીને આપને.
ભાવ વધુ પ્રમાણમાં હાલે ને આપણેે ગીરના ફરીએે કોઈક આજુબાજુ ફરીએે ત્યારે બિલકુલ સારી મજા આઈ જતી હોય છે એટલે એવી મજા આવતી હોય છે પણ મારે તો એટલું જ કું જલ્દી કરીને કે તમે હું તને શું વાત કરું. જેથી કરીને આપડે એ એમાં એવું હોય છે. કે આપણે
હ
વાવેતર કરીએ તો પણ મજા આવી જતી હોય છે પછી મ હોય. ફળી બાબા ને ત્યારે સલ ખાતર નખવાનું. બિયારણ માવાનું પછીમય ઝરણ રડવાનું પછી મય સોણિય ખાતર બાતરને બધું નાખવાનું એટલે બધું સારું થતું હોય છે પણ મયે એટલે બધીમાં ગંદકી થતી જતી હોય છે કે જેથી કરીને આપડે ફોફા કહીએ તો પણ સારા નથી હોતા બિલકુલ ખારી સિંગ જેવા હોય છે જેથી કરીને આપડે ખારી સિંગ ખાઈએ તો પણ બિલકુલ સારી મજા આવતી હોય છે કે જેથી કરીને હું તમને શું વાત કરું? કે એવું હોય છે કે અલગ અલગ રીતે તમા શું વાત કે એમાં એવું હોય છે કે જેથી કરીને તમે તમારા ખેતરમાં ન્યાદમાં નહી જતા એટલે તમારા ખેતર માં નિંદામણની દવા મારા જોડેથી લઈ ગયો લઈ જા પછી ત્યાં અંદર ન જઈને નાખો પછ તમારે ઘેર બેસીને આરામ મ અને બિલકુલ બેઠે બેઠે ખાવાની જરૂર છે. એટલે તમે બેઠી બેઠી ખાશો એટલે બિલકુલ સારી મજા આવશે તમે પા છ વર્ષમાં કંઢા માણસ જેવા બની જશો અને તમારે એવીચછા ક આવે છે કે છીચી કરીને તમે હમણાં એ ના એ કે કરીને ચાલુ કરી નાખી
જે વાડી ની અંદર ઘણા બધા એવા સારા જ હોને ઝાડની અંદર એવી લીંબુડી વાઆવેલી હોય છે જેનાથી આપણને ખાટ સોદા આવે ને એવી લેબુડી આવેલી હો છે એ લેબુડી ની અંદર આપણે જેવ સારા એવ આપણને જ્યુસ બનાવીએ તો આપણને જેવું કે અંદર પેટમાં જે ગરબડ ગરબડ થ એ પણ થવાનું બંધ થ જતું હો જે એના કારણે અલગ અલગ થોડું આમ સારું એવું આપણને મહત્વ છે જેના કારણે જે અંદર બગીચાથી અંદરમાં આવેલું હોય છે ત્યારે જેથી કરીને જે અલગ અલગ રીતે તેનું ઉત્પાદન થતું હોય છે. અને જે જેના કારણ જેદ થય જે વરસાદ નુ જે ફળદ્રુપતા મળે એ પણ સારી રીતે એવું મળતું હોય જેના લીધ ણી બધી સારી ત્રક દિ પણ કરવામાં આવતી એ જોવા મળે છે. જેના લીધ તમે થોડોક બે શબ્દે બેધ ત બોલો તમે હાર ત થોડી વાર બેસે એ ખલી બોલો.
મોહ મોહ એવું કેવા મા આવે કોઇ જેથી કરીને મોહ એવી આવે છે કે જેથી કરીને આપડે લેંબુ નું પાણી વાળું પાણી કરીને પહીએ તો પણ અસલ સાડો સારો
હલો હા પોણી વાળું તો મને મેં કીધું પોણી વાળું એવું સરરબત પોણી પાવામાં એની અંદર લીંબુ નાખવામાં આવે થોડીક સપટી ખોન નાખવામાં આવે. પછીને શરબત બનાવવામાં આવે મીઠું બનાવામાં આવે જેથી કરીને તે એવો સારો એવુંમને ભાવતો હોય ભાવે એટલે અલગ અલગ થતા હોય છે તેના કારણે જે પ્રક્રિયાને લીધે તેનું શોષણ બંધ થતું હોય છે તે શોષણ થતુ છે ત્યાં જે આપણને જે સારું એવું હલે આવી ગયો છું બગીચો જોવા માટે એ આપણને બગીચો જોવાલાયક છે જે પાવની માં બેઠ હતી તે ત્યાં આવી ગયો એ આપડ જેસ પણ આવે છે એટલે કે એમને વાળ કપવાના છે ને એ બધું કરવાનું છે એટલે મેં કીધુંતમને એક ફોન કરી લઉ આપને સારું એવું પ્રોફિટ લઈ શકીએ અને હું જે અંદર જે બગીચો માટે જવું એ સારો એવો બગીચો છે દરવાજો ખોલી રહ્યો છેું ને હવે ક્યાક ક્યાકે
હોય તમે દર્શન કરવા જાહો એટલે હારો બગીચો હશે પછી સારી મેજી વાવેેલી શે પસે હારી તારું આપ બે વાવેેલી શે એમ અલગ અલગ પાવામાં આવ્યું છે જેથી કરીને અમે અમારા ખેતરમાં એ બગીચા ટાઈપ અમે અમા મગફળી વાવી નાખી છે જેથી કરીને તમે આવો ત્યારે તમે વિચાર કરો કે ધવલ ભાઈની મગફળી તો બિલકુલ સારા પ્રમાણમાં ઉત્પાદન આપે છે. અમારે મગફળી એટલું બધું ઉત્પાદન આપતું હોય છે કે હું તમને શું વાત કરી શકુ કેમાં એક જંતુ નાશક દવા નો નાંખવામાં આવે છે જંતુ નાશક દવા એવી નાખવામાં આવે છે છે કે તમે હું તમને શું વાત કરુ કે આમાં અલગ અલગ રીતે સારું પર્ફોર્મન્સ મળે છે અલગ અલગ સારું એવું વાતાવરણ જોવા મળે છે પછી ઠંડુ વાતાવરણ જોવા મળે છે. વરસાદી વાતાવરણ જોવા મળે છે જેમ અલગ અલગ અલગ રીતે ત્યાં તમે ઘંટો વગાડ્યા પણ તમારું બિલકુલ સારું ત્યાં એકત્રિત થઈ ગયું હશે એમ અલગ અલગ તમે ધ્યાનથી આમ દર્શન કરતા હશો. પછી તમે ભીખ માગો એમ માગતા હશો પણ તમારું બિલકુલ સારું એક ધા ન્યશે પણ એમાં એક એવું ગોઠવવામાં આવે કે જેથી કરીને આપણે ઘંટડી વગાડીએ તો આપણે ભગવાનને આપડે ઊંચા હો ને ઈ ને ઈય ને પણ આપણે નથી જતા આપડે એવા તો હરમી મોડ થઈ ગયા પણ આપડે મોડ તો જગાડતા હોઈએ પણ શાળા ભગવાન ને પણ જગાડી નાખતા હોઈએ છીએ. એટલે સારા એવું મસ્ત ભગ વાનને આપડે એવું આરામ આલવું જોઈએ પછી એમને પાણી ની લોટો ભરીને આલવો પડે કે પછી જેથી કરીને એમનું જીવન એમનું શોષણ કરી શકે.
જેથી કરીને પછી હું તમને શું વાત કરું કે મારી અંદર હા એવા બગા આવે છે કે હું તમને શું વાત કરું એટલે બાગા આવે તો કે હું તમને એ કેવા માંગુ છું કે એ મગફળીની અંદર. તમે નેદોન ફરો મત એટલે તમારી મગફળી હારી થાય. અને કોક તમે નેનેજો અને મો હારું કોમ કરશો કોમ કરશો તો તમે હારું ઉપાડશો
હા એટલે નેધવાનું જે છે તે તે નેધવાનું છે તે અલગ અલગ રીતે આપણે ઈ છી જેથી. ને તમે મારા અવાજ ની અંદર તમે વેચાની જયા છો કે અલગ જ. જગ્યા ઉપર બેઠા છે એટલે એનો અવાજ પણ હવે ઉત્સાહમાં આવવા મળ્યો છે જેથી કરીને જે ઘરે નથી એટલે. થોડો અ ઊંડો ઊંડો અવાજ નથી કાઢતો પણ હવે તો મારા વડે એવક કે તમે વાત જ કરો તમા. જેથી કરીને એક બેઠાય એટલે પણ તં ઉડાડી રહ્યો છે. જેથી કરીને યા અહંયા લીમડાઓ આવેલા હોય છે લીમડાઓ ની અંદર આપણે અલગ અલગ. લડા લીંબુડી નાખતા હોય છે લીંબુડીના પણ પૈસા આવતા હોય છે અલગ અલ જેતુ. વાત કરી કે લીંબુડી ના પૈસા આવે પણ એક ડોસી હતી પાં હમ લીંબડી એમી. ગુજારી દાય છે જેથી કરીને જે ગુજારવામાં આવેમળિયાની પદ્ધતિ પણ આ. હા હ ટ્રાન્સપો આપડે હું એટલું બોલું છું કે. છ જેની પણ પાસે આવશે રેકોર્ડિંગ એ પણ બોલી શકશે ન તેથી કરીને જે આપણે. આપણને જ્યાં લાભ મળતા હોય છે તે લાભ આપણે જરૂર જોઈએ લેવા જોઈએ અને ત્યાંથી કરી. જે પણ ઈયા.
સમજ દકાન બંધ થઈ ગ.
હા આજે થી કરી આપણે આ. અહીંયા આપે જેવ બગીચો છે બગીચો આવેલો છે બગીચો અને બગીચાની અંદર એવું સારું એવું. પ્રદર્શન કરવામાં આવે છે અહીંયાંદ. ભવાનીમા નુ મંદિર છે ભવાનીમા નનું મંદિર છે ત્યાં અંદર એક પડવું છે એક નાનું મંદિર છે. તેની અંદર એવો ઘણો બધો એવો સારો એવો બગીચો છે બગીચાની અંદર એવું પણ. એટલું મસ્ત બગીચો છે બે બે ઘડા પણ આવેલા છે ઘડા ની અંદર. આટલામાં એવું ચોખ્ખું એવું રબડા ની અંદર એવું ચોખ્ખું કરેલું છે ને. બે બે ચાર ને છ બોકડા નાખેલા છે બેસવા માટે તેથી અમે બેસીએ. આપને એવું આપણા માતાજી ના મંદિર ની અંદર બેસીએ એટલે આપણને સારું એવું સુકુન મળતું હોય છે. મળે એટલે એમને સારી આપણને એવો ફાયદાઓ થતા હોય છે જેથી કરીને આપને. આપણને જે માઇન્ડેડ છે માન્ડ માઇન્ડ બઉુ જ ચાલવા મળે ગડુ બધું એવું સારું ચાલવા મળે. થી કરીને આપણને અલગ જ રીતે ઘણા બધા ફાયદાઓ જોવા મળતા હોય છે જેના કારણે જે આપણે. અહિયાં હું બગીચામાં એવું વસ્તુ વાવેલી છે જે મેંદદીઓ વાવેલી છે જે આસોપાલવ વાવેલા છે લીમડાઓ વાવેલા છે. લીમડા ઉપર આપણે માળા બાંધલા છે માળા બાંધીએ એટલે આપણે ચકલાને આપને પુણ્ય કરીએ પુણ્ય. પુણ્ય માટે આપણે માળા બધ. જે એવું આપડે પાણી પીવાનું છે તગારુ બનાવીએ તગારુ બનાવીને આપડણે. તેની આપણે પુણ્ય કરતા હોઈએ છીએ અને પછી હા ભ‌ઈ.
કરો છો તમારે. તમે થોડાકમે હળવે હળવે બોલો તો તમને સારું લાગે એટલે એવું સારું લાગે. તું હોય છે કે તમે. એ હાલ એવો વાયરો આવી રહ્યો છે એવો ઠંડા વાતાવરણ આવી રહ્યા છે. એવા મસ્ત સારા પવન આવી રહ્યા છે. કે જેથી કરીને આપણે ઠંડી લહેર ખાઈ શકીએ.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
આપણે એવી લહેર ખાઈ શકીએ કે તને શું વાત કરું કે આપડે એવી લહેર. ખાઈ ખાઈ શકીએ કે પછ આપણે જેની અંદર. અલગ અલગ પરર્ફોર્મન્સ જોવા મળતું હોય છે એવું અલગ અલગ પર. હુ જોવા મળતું હોય છે કે જેથી કરીને તમે મને વાત બિલકુલ સાચી કરી. એમ અલગ અલગ રીતે આપડે પરમાણે જો તમને એવું વાત કહીએ. કે જથી કરીને તમે મને આગળ. હ કે જે તમારે પેલો પડવો દોસ્તાર આયો કે ના આયો તમારે પેલો જહાતીયો આયો કે ના આવ્યો એટલે મે ના બને એવું કારણ હોય બની શકે કે જેથી કરીને એને ફાટક નડી ગયું હશે કો તો ગમે તે. તે ભેસ પાડે લઈને. ગયો હશે પછી બિલકુલ એવું એવું કઈ કામ કરતું હશે અને મગફળી નાંધતું હશે. તમારી કોડ. રખડતો નીવ ફરતો ઢોરની ઘોળ હીરન કરતો હોય ત તમે તો ઢોરમાં નથી આવતો કે મોણોમાંય નથી આવતા એવા મોણશો છો કે એલે બેરોજગારી નથી પૂરે પૂરે રોજડા બેરોજ બે રોજડા થઈન ફરો છો તમે તો એમ એવું કેવા માંગુ છું કે જેથી કરીને તમે અસર મગફળી ખો અને એમાં શોષણ કરો તો તમે બિલકુલ એમાં મજા કરી શકશો ન કે તમારે જે પાઠેની પડે ફરે પાડે નહી પાડેને ફોમ કરે પાઠ નહી પાડે કે કે મારે તને હું શું કહું કે એવી અંદર અમે તો કાઢી કાઢી નેવા ઈ રહ્યા છે કે તને મુસું વાત કર કે હું નથી કરનાય ન થી જા કે કાટને નથી રહ્યા કે નથી હજી કરતા. ચડી કોઈ રહ્યું નથી એનુંમ બધું હુકુ હુકા લાકડા કોડમ હુ કઈ શોષાઈને શું શું થઈ ગય છે એટલે કે જેથી કરીને